ગુડ મોર્નિંગ.
ગુડ મોર્નિંગ સોમભાઈ કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
એકદમ ફાઇન. જર્ની પૂરી કરી ને મજરડીસ પર આવી ગયા
શું વાત કરો બહુ સરસ બહ હા અવાજ આવે છે. બો લાંબી જર્ની તમે પૂરી કરી.
અરે યાર સાડા ત્રણ મળસ કે સાડા ત્રણ વાગ્યા ના ટ્રેનમાં બેઠા હતા અને વાઈફ ને બે છોકરા પહોંચ્યા અ આ જસ્ટ પહોંચ્યો.
હા.
એવું છે સામાનને બધું લાવ્યા હતા એટલે પછી તેમાં વાર લાગ ગયો. બધું હા હા ને તેને બધું જ કરવાનું એ બધું હવે આ બધું ગોઠવણીનું કામ ચાલુ છે.
પાછ ઘરે બધા મજામાં આજે તો વટસાવિત્રી છે. કેના પાછી
પાછું હવે દૈનિક કાર્યક્રમ રૂટીન નું વર્ક ચાલુ હા જથી આવી ગયા એટલે ભણાવ છોકરાને ભણાવવાનું ભણાવવા મૂકવા લેવા જવાનું
હા હા એ બધું કામ ભય આપડું બ જવાબદારી વાળું કામ છે.
લાગે નાનું નાનું કામમાં ઘણો સમય વહી જાય ખબર જ નહી પડે એને લીધે બિઝનેસ માં ધ્યાન નહીં અપાય પછી પ્રોગ્રેસ ક્યાથી થાય?
આ બધા જે આ બધા જે વર્ક ઘરના સામાજિક બધા કાર્યો છે, એનાથી ઉચા નથી આવતા આપડે
ખરેખર એટલે આપડે છે ને એવું ફેમિલી પ્લાનિંગ ને એવું ટાઈમિંગ ને બંધુ ફાળવણી કરવા પડે કે આટલો સમય આ સામાજિક કામ માટે
આટલા સમય સમય બાંધી દેવા પડે.
સમય બાંધવું જ પડે નહી તો નળમાં કેમ. પાણી નળ જો ઢીલો રહી જાય ફિટ કરવાનું ને એટલે પક ટપક પાણી પડ્યા કરે તેમ પાણી પણ લી કજ થયા કરે ખબર જ નહી પડે બે બે કામ વચ્ચે પણ પેલો ટાઈમ પાંચ દસ મિનિટ નીકળી જાય. ને ખબર જ નહી પડે. એટલે પેલાં કે તમ પાણી છે ને ટાંકીમાં ભરેલું હોય અને નળ જો લીકેજ થાય તો પાણી ખાલું થઈ જાય.
હાલે થઈ ગયા
એટલે પેલા તો નળ બધા બંધ કરવા.
હવ આપડી ટીમમાં જોરદાર વા હજી જોડે જે વાત કરી રહી લાંબી. એમાં મેં એને એક્ટિવ કર્યા મે કીધું હવે પ્રોજેક્ટમાં આપણેે હજુ આગળ વધવાનું છે, આપડે.
હમ્મ
તો સરસ આપણી પાસે આત્મનિર્ભર ભારત વાળો પ્રોજેક્ટ આવ્યો છે, તો પછી. એમાં આગળ વધવાનું એને બધી જાણકારી મારી જોડે બધી લીધી. હ મે રાજસ્થાન જઈને શું કરીએ, એ વા તમે રાજસ્થાનમાં કેવું? બું બધું સરસ વાતો થઈ બધું.
ને હવે આપડે આત્મનિર્ભર ભારત અભિયાન માટે ઉંમર ગામ બીએડ કોલેજમાં મીટિંગ કરવાની છે, સેમિનારનું આયોજન.
હા બરાબર હવે આપડે શું છે આપડે તો મેન એમાં એક લેવલ આર્ચિવ કરવાનું છે, વી વન એના માટે આપડે બધ બધ પ્રયત્ન કરી રહ્યા છે, એટલે થઈ જશે હવે એક બે મહિનામાં દિવાળી સુધી થ થઈ જઉ જેઇયે.
અત્યારે આ વખતે દિવાળી કયા મહિનામાં આવે છે?
દિવાળી આ વખતે અગયાર મહિનામાં છે, એવું લાગે દસ અગિયાર મહિનામાં
અચ્છા એટલે નવેમ્બર માં
નવેમ્બર માં છે એવું બધો પછી ઓગસ્ટ ઓ ઓક્ટોબર ના એન્ડ માં છે, કાતો પછી નવેમ્બર
એટલે આપણી પાસે અત્યારે જુલાઈ ને ગણવાનો એટલે જુલાઈ, ઓગસ્ટ સપ્ટેમ્બર ને ઓક્ટોબર
તન ચાર મહિના
ચાર મહિના આપણી પાસે પકડો નહી, ચાર મહિના છે ચાર મહિનામાં
તમે આપડે જો દબ્બાઈ ને મે મનત કરી લઈએ ને, તો પોસિબલ છે કારણ કે આપડે અડધે સુધી તો આવી ગયા છે.
એટલે ચાર મહિના ના હવે આપડે ટાર્ગેટ બરાબર લઈને કામ કરવું પડે.
હા હા તો જ આમાં મેન ઈન્કમ દાવની જ છે દાવ પી વર્ષ તો બની ગયા તો તમને મજા આવશે,
દાવેચીવર માં એ એવું જ ને કે વિવન બને તો જ દાવેચીવર
હા, એ દાવજ કેવાય એટલે જે વિવાન બનીય ને આપડે એટલે દાવની એક અલગ થી ઈન્કમ આવે, જે રિવોડ કેવાય એની કમ કેવાય એ અલગ થી આવે ને એ દાવ એનીવર્ષરી ટોટલ જેટલા બી એલજીર ના‌ ધંધા સ્ટેક હશે, એના એક દોઢ ટકો જેવા આવે એટલે, દર તમને આઠ આઠ કલાકે આવે
એટલે વિવન નું જે આપણને મૂલ્ય છે, તે ડર
હવે કાલે અમે ધરમપુર ચોકડી પર મલ્યા તા હમાન હા વિમલભાઈ પણ આવ્યા હતા, પણ એમાં શું થઇ ગયો અચાનક કઈ હાદસો થઇ ગયો મે જેવું ધરમપુર ચૌ કળિ પર ગિયા ને
આપડા પેલા ભાઈ નથી આપડા એનું નામ શું રમાલ ભાઈ સાથે પેલા મલાય નાટુભાઈ નાટુભાઈ ના અચાનક કઈ સિરિયસ કઈ થઈ ગયું ત્યાંજ આવેલા તા નકુરભાઈ પણ તો દોડા દોડી થઈ ગયી એમનો જે શાળો છે તો એમની અહિયાં ધરમપુર ચોકડી પર જ દુકાન છે, તો વિમલભાઈ જેવા ધરમપુર ચો કડીની દુકાન પર અંદર જેવા ગયા તો પેલા ભાઈ તો એકદમ ફટાક દેખીને ત્યાંથી દોડતા દોડતા ગાડી ફટાફટ કાયઢી ને એકદમ ફૂલ સ્પીડમાં ભગાવી કારણ કે કશે કઈ એમને હાર્ટ એટેક કેવું કઈ આવી ગયું એવું લાગ્યું.
કોણ એમના રિલેટિવ્સ?
ના ના નાટું ભાઈ ને
અછા ખુબ ન
ખુદ નટુભાઈ ને અટક જો આવી ગયો તો અમે પેલા તો દોડાદોડ કરી નાખીએ એમના પેલા એ શાળાએ તો તથી ગાડી લીધી ને એટલી ફુલ સ્પીડ માં ભ એ ધરામપુર ચોકડી ની આસપાસ જ હતા એ શહેબ, નટુભાઈ હ તથી વિમલભાઈ નું અમે લોકો બધું પીલું કરતા હતાા આ એલોમાં બાર હજાર ની ડાઈ બનાવાના હતા. આવું બધું કામ ચાલુ હતું હેમંતભાઈ આ બાજુ થી આવેલા ધરમપુરથ હું આ બાજુ થી અમે બધા બેઠેલા અને આવું થઇ ગયું એકદમ અચાનક અચ્છા, તો વિમલભાઈ, એમ કે મારે દોડવું પડશે. વિમલભાઈ. વિમલભાઈ હા વિમલભાઈ બી ફટાફટ નીકળી જવું પડે ને એટલે ફોન આવ્યો ત્યાંથી કે તમે ફટાફટ આવી અમને પેલી જે નજીકમાં એક હોસ્પિટલ છે ને એમાં પછી દાખલ તૈયાર એવું બધું બહુ થઈ ગયું જવા દો ને.
ચાલ તો પછી એ મે બી વિમલ પણ એમનું આયેલુમાં
બાકી છે નથી થયું થોડુંક એમાં હા ભાવ ડાઉન થઈ ગયો ને એના હિસાબે થોડા ઓછા પડ્યા બાર હજાર ની જગ્યાએ અગિયાર અગિયાર હજાર જેવી દાઈ ભાઈ ની હજુ એક હજાર જેવી ઓછી એટલે એક બે દિવસ પછી કરશો એટલે જેના હસે બની જશે.
હા હા હા અચ્છા એટલે વાંધો નહી એટલે અ એટલામાં
એટલામાં એમનો થઈ જશે બાર હજાર ડાય થવી જોઈએ. પછી આ લોકોમાં બધા પાર્ટિસિપેટ કરી શકે.
હમ હમ હમ
બધું થઈ ગયું જવા દો ની સાંજે એટલે પછી અમે બધા છૂટા પડી ગયા હેમંતભાઈ બી આવે એ પાછા જતા રહયા હું બી આ બાજુ આવી ગયો પાછો. હં વિમલભાઈ એ બી દોડી ગયો.
તો હવે તો સારું હશે ને પણ મતલબ
નટુભાઈને શું થયુ છે એ હજુ વિમલભાઈ જોડે વાત નથી થઈ. પણ એવું જ લાગ્યું કે એટેક આવ્યો હોય, એવું લાગ્યું એટલે બધા દોડાદોડી થઈ ગઈ.
દોડાદોડી કરી નાખી એટલે કે અત્યારના જમાનામાં
એટલે ગમે તારે તમે ચાલતા એટેક આવી જાય કઈ કહેવાય ના
હા એટલે તો ની મારે
છે ખાવા પીવામાં કોઈ ન પેલું છે નહી.
કંટ્રોલ નહી મળે બીજું એ એમનું એમનું નેચર કેવું છે કે રાત્રે ઉજાગરા બહુ હજુ તો એવું કહેતા હતા કે મળસકે ચાર વાય્ગા સુધી તો ટીવી જોયા કરે અને પછી ચાર વાગે સુઈ ને પછી
શેડ્યૂલ તમારું
હા.
હો તમારું બગડે.
એટલે લાગે એવું આટલા બધા પૈસા વાળા હોવા છતાં પણ માણસને માટે આવું ના હોય ને
હા પૈસા તો તમે ચાલો કમાય લેશો હેલ્ જે કમાવાની જે બહુ ઈંપોર્ટન
હં એટલે આવા સંજોગોમાં આપણેે ખરેખર એ આવું કેન્ડીશન થાય ત્યારે આપણને હેલ્થની ગંભીરતા ખબર પડે
હા બરાબર
એટલે આપના બિઝનેસમાં તો અત્યારે જોરદાર પ્રોગ્રેસ ચાલતો છે એમ ને
હા જોરદાર પ્રોગ્રેશ વિમલભાઈ બી બહુ સરસ કામ કરી રહ્યા છે તમારી ટીમમાં બી બધા સારા કામ કરી રહીયા છે. હવે બસ એક જ ગોલ છે કે પણ એવું જ લાગ્યું કે અટેક આવ્યો હોય, એવું લાગ્યું એટલે બધા દોડાદોડી થઈ ગઈ. ત્રણ જણ તમારા પર્સન બરાબર ચાલી જાય તો વિવાન તમે ફટાફટ જલ્દી બના ના ઇન્કમ કમાઓ
હવે આપડે આ બાજુ ઉત્તમભાઈ જો એક્ટિવ થઈ જાય ને ઉત્તમભાઈ ને સાથે વાત થઈ ગયેલી છે વિયતનામ કે એવું એને પરદેશમાં ફરવાનું કે એનો કઈ મો નથી પણ એનું પેમેન્ટ જેવું આવે એટલે આ મોટું કામ કરી દે એમ કેધા છે
હ બરાબર.
એક થઇ જાય તો એક બાજુ મારું સરસ કામ થાય
તો ચાલતા બરાબર હા હા હા. તો વાંધો નહી આપડે હવે મળીએે સમય
એટલે આપણેે પ્રો પ્લાનિંગ કરીએ અને તે પ્રમાણે એકન લેવી પડે કે દિવસે સંડીપ મૂખ્યો હતો કે આપડણે કમ્પાઉન્ડિંગ નો પાવર જાણીએ સમજીએ પણ તેના પરતન ની લઈએ અને કન્ટિન્યુટી નહી જાળવીએ સાતત્ય
સંદીપભાઈ પેલા વિડીિયો મોકલો ને એ કમ્પાઉન્ડિંગ ના કેટલા પાવર હ આ બધી વસ્તુ બહ નાની નાની છે પણ એને અમલમાં મૂકવી પડશે ને કામ ચાલુ જ રાખવું પડશે અ ગયા તો પતી ગયું
હમ તો જ આપડું કામ આગળ વધે એમ
તોજ આપડે સક્સેસ તરફ આગળ વધશું
નહી સવાલ જ નઈ તમારા જેવા લીડર હોય અને આપણને માર્ગદર્શન આપતા હોય પ્રોપર અને પ્રોપર સર્વિસ આપતા હોય તો પણ આપણને સપોર્ટ મળી જ રહેશે.
હા હવે વિમલભાઈ છે તો હેમંત ભાઈ ને પેલા બે ભ જણ ને એટલું બધું સંદીપભાઈ ને એટલું ટેકનિકલ નોલેજ નથી એટલે મને ફોન કરટલે તરત અમે લોકો દોડી જ જીએ તરત જ વિમલ ભાઈ એ બોલાવી હોય એટલે અમે લોકો પહોંચી ગયા ત્યાં ને એમની ડાયી ને એવું બધું તો બનાવી દીધું છે પણ હવે થોડું ઘણું બાકી છે કામ તે હવે એક બે દિવસ પછી કરશું
નહી બહ સરસ ને અને વિશલભાઈ પણ મેં સવારે વાત કરી હતી ટ પરંતુ પેલો એને શું કે નેટ નો અભાવ હતો.
હા હા.
ન હતું એટલે પછી મેં કીધું વ્યવસ્થિત એમને પણ એપ્રિશિએટ કર્યા અને ખરેખર તમે હવે જે ઝડપે કામ કરો છો એજ ઝડપ રાખજો ખાલી એક વર્ષ સુધી રાખો ને તો તમે આરામથી બની શક એટલે.
આમાં મેઈન વસ્તુ શું આપડે જે એર્નજી થી કામ કરતા તા એ એનર જી પકડી રાખવાનું
હા એમ. એ વસ્તુ કંડિશન ને પકડી રાખવી પડે ને સાતત્યતા જાળવવી પડે એવું છે. એટલે
ચાલો કાઈ નઈ, હરેશભાઈ મળીએ આપડા ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો શે હવે જમવા જશું આપડે. ને તમે પણ હું પછી ફ્રી થઈને કોલ કરીશ.
ઓકે-ઓકે. સારું ચાલો મળીએે હા હા.